શું કરે છે?
બસ, એમજ બેઠી હતી. તું કે કેમ છે?
મજામાં થોડા સમયથી હું ઘરે થી વસ્તુઓ મંગાવવાનો ઘણો ઉપયોગ કરતી થઇ ગઈ છું.
અરે વાહ મને પણ આ રીત બહુ ગમે છે. બજારમાં ફરવું પડે નહી અને ઘણી વસ્તુઓ તો એક સાથે જ જોઈ લેવાય છે.
હા, સાચું પેલા તો મને થોડી ગભરામણતી કે વસ્તુ સારી આવશે કે નહી પણ પછી ધીમે-ધીમે વિશ્વાસ આવી ગયો.
મારી સાથે પણ એવું જ થયું હતું. એક-એક વખત મેં સાડી મંગાવી હતી. ચિત્રો તો બહુ સુંદર લાગતું હતો હ પણ હાથમાં આવી ને તે રંગ જ થોડો જુદો લાગ્યો.
પછી શું કર્યું?
પછી મેં પાછી મોકલી દીધી. પૈસા પણ ફરી મળી ગયા. ત્યારથી સમજ આવી કે તે ખરીદી કરતા પહેલા લોકોનો અભિપ્રાય વાંચવો જરૂરી છે.
હા, લોકો શું લખે છે એ જોવું બહુ જરૂરી છે. હું તો પહેલા દરેક વસ્તુ ના સારી રીતે ન ખૂબ જ
અને ભાવની સરખામણી પણ સરળ થઈ જાય છે એક જગ્યાએ. ર હોય તો બીજે કેવ છેરે
ઘર માટેના ડબ્બા પડદા ચંપલ બધું જ હવે સહેલાઈ મળી જાય છે.
મ તો ખાસ કરીને પુસ્તકો મંગાવવાનો શોખ છે ઘણી વાર દુકમાં જે પુસ્તક ન મળે ને તે તેના પરથી સરળતાથી મરી જાય છે.
રસોદા ની વસ્તુ વધુ હોવ છો.
પણ એક વાત છે ઘણી વાર માણસ જરૂર ન હોય ને તી વસ્તુ પણ જોઈને મંગાવી દે.
હા હા આ તો મારી સાથે પણ થાય છે સુંદર દેખાય એટલે તરત જ મ લલચાઈ જાય.
પછી ઘરવાળા કહે કે આ બધાની શું જરૂર હતી.
પણ સમય ની ઘ બચત થાય છે ગરમીમાં બહાર નીકળવું પણ ન પડે.
અને ઘરે બેતા બધું હતા. માં આવી જાય. એ તો સૌથી મોટો લાભ છે.
મને વસ્તુ પહોંચે જ્યાં ખોલવાની મજા પણ બહુ આવે છે.
બરાબર કહય્યું દરેક નાના પેકેટમાં પણ ખુશી તો એટલી છુપાયેલી હોય છે ને.
અને જો વસ્તુ સાડી નીક રહે તો મન એકદમ ખુશ થઈ જાય.
હા હવે તો લોકોની ખરીદી. કરવાની રીતમાં પણ ઘણો ફેરફાર આવી ગયો છે.
હજુ પણ એજ વાતો મનમાં ફરી રહી છે.
અરે મને પણ વાત કરવાની ઈચછ. છાદી. ઘરે તે વસ્તુમાં. મંગાવાની રીત વિસે. જેટલી વાત કરી ને એટલી ઓછી લાગે.
સાચું કહ્યું જયારે બજારમાં જવાનું થતું ત્યારે આખો સમય એની તૈયારીમાં જ પસાર થઈ જતો શું લેવું ક્યાં જવું કેટલો ખર્ચ કરવો બધું વિચારવું પડતું.
હા અને બજારમાં ભી. હોય ને તો થાકી જવાય. ઉપરથી દરેક દુકાનમાં ફરી ફરીને વસ્તુ જોઈ. પડે. હવે તો ઘરમાં બેસીને શાંતિથી બધું જ જોઈ શકાય છે.
સાાંદ થી બેસી જાાવ અને અલગ અલગ વસ્તુ જોતી રહું છું. ક્યારેક તો મા મિત્ર જોવા માટે જોતું રહો, પણ નવી નવી વસ્તુઓ જોઈને આનંદ આનંદ આવે.
મને પણ એવુંતા થાય છે, ખાસ કરીને ઘર સજાવા ની વસ્તુઓ જોઈ બહુ ગમે હા. રંગબેરંગી પાડાઓ દિવાલ પર લગાવવાની ચીસો બધું જોતા તા મન ખુશ થઈ જાય.
અરે હા અને હવે તો ગામડા સુધી પણ ઘણી વસ્તુઓ સરળતા પહોંચી જાય છે, પેલા શહેરમાં જવું પડે એવું વસ્તુ હવે ઘરે બેઠા જ મળી જાય છે.
એ ખરેખર મોટી સુવિધા છે, મારી માસી એ પણ કહ્યું હતું કે હવે તેમને બાળક કમા તે કપડા દેવાઢૂર સુધી ધોવું પડતું નથી.
પણ એક વાત હું ખાસ ધ્યાન રાખું
કઈ વાત.
હું ક્યારે વસ્તુ ખર્ચી નથી, પેલા પછી સારી રીતે પણ બો વાંચજો. . .
હા એ બહુ જરૂરી છે, કારણ કે ક્યાકિ સુંદર હોય, પણ વસ્તુ તે સારી ન નીકળે.
વું પડે એક વખત મેં ચંપલ મંગાવ્યા હતા, પણ માપનાનું નીકળ્યું.
પછી શું થયું?
પછી બદલાવી દીધા શરૂઆમાં તો મને લાગ્યું કે બહુ મુશ્કેલી પડશે પણ સહેલાઈથી થઈ ગયો.
એ સાંભળીને સારું લાગ્યું ઘણા લોકો તો દરે જાય છે. કે જો વસ્સુ સારી ના નીક . તો શું કરું?
જગ્યાએ માણસોને સુવિધા આપતા થયા છે, બસ આવે .
હું તો ઘણી વાર પહેલા ઘરવાળાને પણ પૂછું કારણ કે ક્યારેક મને ગમે કેટલી વસ્તુ લઈ લે પછી સમજાય કે એની ખાસ જરૂર જ નથી હોતી.
આકર્ષક હોય કે મ તરત જ ખેંચાઈ જાય છેવા માટે.
. અને ઘની ઘણી વાર નાના બાળકો માટે ની વસ્તુઓ જોતા જ મન નરમ પડી જાય.
સાચું કહ્યું મારી ભાણી માટે હું એક નાની ગુળિયા મંગાવી હતી .
એ તો સાચો આનંદ છે પોતાની પસંદ કરેલી વસ્તુ કોઈને ગમે ને ત્યારે અલગ જ સંતોષ મરે.
બેઠા બડુ મટી જાય એટલે સમય પણ બચી જાય અને થક પણ ઓછો લા
હા હવે લોકો માટે સુવિધા વધારે મહવ વની બની ગઈ છે.
છતાં મને ક્યારે બજારમાંને વસ્તુવી જોઈ યાદ રાખ
અરે હા નો અલગ જ માહોલ હોય છે. લોકોની અવર જવર રોકારોની રોશની બોલાચાલી એની મજા જ બીજી હોય છે.
કે બંને રીતની પોતાની પોતાની મજા હોય છે.
બરાબર કહ્યું જે સુવિધા જોઈએ ને તે ઘરેથી વસ્તુ મંગાવી સારી ને જ મનની મજા જોઈએ ત્યાં બજારમાં ફરવું સારું.
વાહ તારી વાતો સાંભળી ને મન હરવું થઈ જાય છે.
રે તારી સાથે વાત કરી ને તો સમય ક પસાર થઈ જાય એ પણ ખબર જ નથી પડતી.
સાચું પહેલા તો ઘણા લોકો કહેતા હતા કે હાથમાં જોઈને લીધે વસ્તુ પણ હવે ધીમે ધીમે બધાને સરળતા સમજાઈ રહી છે.
અને પછી મનમાં વિચાર આવે છે. કે પણ સારું છે અને એ પણ સારું છે.
હા.
એક વાત મેં શી ખી છે સુસ્તું જોઈ તરત જ ખુશ ન થવું. ધની વાર બહુ ઓછી કિંમત .